હલો.
હા એમાં એવું હતું ફોન આઈ ગયેલો હતો ભાઈ નો મેં પાછો ફોન કર્યો ના ના મેં પાછો ફોન કર્યો હતો એને કટ કર ના એટલે એ પાછો કક કામમાં આવી ગયો હશે.
અચ્છા હા હા વાંધો ન વતમાં તો કઈક ઉપાડી લેવા તો વાંધો ન હું એ બસ મારે બોલવાનું થાય એમ
થ એવું હોય એ તો ખબર નઈ ઓલો આઈ ગયો અતાર પાછું રિફલે કે તો ડેટા આ જ છે.
આવીજ ને વાંધ ધો બધ
ળડી જો રિફ જોડે વાત કરને એક તણ મિનટ બતાવે કેમ એકારો ઈ જ બોતો હતો એમ
એ છેગ્યાથી આવે હું લેવા કેમ લેવા એટલે એ એકમાં મા ત્રણ મિનિટ જ બતાવે છે અમુક મારે ત મિટ પૂગી છે ત્યારે વાતમાં
ના ના ઘણી વાર મારે છે તારી યાર હ છેલ્લા કોલમાં હ જોઈશ તો મને ખબર પડશે ઓછું. થાય છેેલા નઈ એ પેલા નો કોલ ન ચલ પેલો કોલ આપડે કાલ કર્યો હતો આપડે પેલામાં તેર તેર જાજુ કીધું તું બધું.
હા એમાં મારી છોહ પોઈન્ટ પચાસ જેવું બતાડે શે
એમ તો ક્વ એટલે હાથ મિનિટ તારી જ થઈ ગઈ કે ની
હમ હમ છ પોઈન્ટ બતાડે એટલે એમમ આમાં સેકન્ડ વાળા કઈ રીતના ગણતા ખબર ની છ પોઈન્ટ પાછા નથી ગણતા જહ પોઇન્ટ નેવું અ જહ પોઇન્ટ નવાનું પછી સાત આવે ને એ રીતના ગણે એમ
હાં હાં
એ ટકા વેચે ને મને તા હાંડા છ ટકા
કોણે ખબર હવે આપડે હુ કરવાનું ગણતરી એક ફસીન કઈ રીતે કરતા મને એમ જ લાગે ત્રણ પોઈન્ટ પચાસ. પ્લસ ચાર પોઈન્ટ એમ એમ જ કરતા હશે ગણતરી એકસો એસી મિનિટ એટલે.
હા તો એકસો એસી મીટ ની એમ જ મારે પેલું ફોન પૂરું થયું ને એ. સીટમાં એકસો એસી મીનીટ જ પુરી એકસો એસી મીનીટમાં થોડીક આપણે એક બે મીનીટ હું વધારે છેલ્લા ફોમાં વાત કરી હોય ને
એ ગનાઈ બાકી એકસો એસી એટલા ગણાય જેટલાં આપડા એપ્રુવ થય ગયા હોય ને કોલ એને આપે બધી ગણ લે ચાર પોઈન્ટ નેવું પછી પાંચ પોઈન્ટ એસી પાંચ પોઈન્ટ અઠ્યાસી જેટલી હોય ને
હમ એટલે આપડે એવું. એકસો એશી મિનિટ પૂરી થાય ત્ય્યારે જ થાય એમ ને એવું નઈ કોલ બોલ ફિક્સ એકસો એસી મિનિટ ઇફક્ટિવ ટાઈમ પરો થવો જોએ એમ.
હા હા એકસો એસીઈ મિનિટ ફફેકટીવ ટાઈમ પૂરો થવો જોઈએ. એ પૈસા આપડે ઓલા પ્રમાણે મળે બાર મિનિટ જે આપણે વાત કરીએ ને
હા
ટોટલ ટોટલ ઈ એના બાર મિનિટ એક મિનીટ આપડે એક મિનિટનસ આઠ રૂપિયા મળે એટલે બાર જણું એક કોલા ના બેઈ ને છનું છનું મળે
તો તો હારું જ કહેવાય ને
હમ એટલે આપણે ગણતરી રાખીએ ને તો આપડે ત્રિસક્લ જેવું કરીએ એટલે આપડે હું પચીસ એ ત્રણ હજારની ગણતરી રાખવાની એકસો એસ મિનિટ પૂરી થઈ ને એટલે
પણ આ ઇફેક્ટિવ ટાઈમ ને ઇફેક્ટિવ ટાઈમ તો અમારે દોઢસો મિનિટ જેવો જ થયો જે હજી હ
તો એ લે ની એટલે ઈ કોલ નઈ આપડ કોલ કેટલા ટોટલ ટોટલ કોલ
એક મિનિટ તો બોલતો ફોન આવે જે ને
હા હા તે વાંધો નહી આપડે
ડાયસ મ્યુઝિયમ ની વાતને તો મહીસાગર જિલ્લામાં બાલાસી નો તાલુકો છે જાયા વિભાગ છે એમ ને ત્યાં નુ રોકાવાનું મને કીધું એ ભારત નું પ્રથમ ને વી પણ ત્રીજા નંબર નુ ડાયનોસોર મ્યુઝિયમ છે એમ અત્યારે આ ટોપિક પર વાત કરીએ મ્યુઝિયમ કોને કેવાઈ મ્યુઝિયમ કે જ્યાં જ્યાં જૂની જૂની વસ્તુ એમ કે બોહ બોહ કેટલા વર્ષો પુરાની હોય ને એ બધી વસ્તુઓ આપડે ત્યાં હોય ને આપડે જોવાનું કે કઈ રીતના સ્કલપ એમ કે દઈનોસૌર એ બધા ના હડકા ને એ રીતના એમ
હ
એવું આપણું રીજનલ સાયન્સ સેંટર ડાયનોસર પાટણ માં પણ આવેલું છે એમ પ્રિન્સિપાલ સમાલપટ્ટી ખાતે
નાયા હુમન આપડે ડાયનાસર નું ને હુમન બેનું આવે છેમ જૂના જમાના જે માણસો હોય મળે ન બધાને એમ એના અચ્છા હા હા
બરાબર છે ક્યાં હતા આપડે?
આપડે કેટલા કેટલા કોલે કેટલું મળે એમ.
અરે હા ઠીક ઠીક બરાબર છે તો એ મારે આ દોઢસો મિનિટ જ થઈ હશે હજી તો ત્રીસ મિનિટ કાઢવાની ને!
હમ ત્રીસ મિનિટ કરવાની હતી એમ.
હ છે ને ફોન કરું સાદો. એમાં આપણે કેલ્ક્યુલેશન કરીએ હમણાં સાદો કોલ કરીએ એવું લાગે ને તો એમાં બધા કોલની ડી કેલકુલેશન કરવું
વાંધ નહીઈ આ આમાં કએ તો વાંધો નહીં.
એ આમાં દેખાડશે નઈ ને એવું થશે ને અને અત્યારે મારે પછી શું કહેવાય કોલ હા ડબલ ડબલ અવાજ આવતો હતો ને તો મેં કીધું બે મિનિટમાં હું પાછો ફોન કરું એમ.
અચ્છા હા એટલે એમાં એવું હોય કે મને તમારો ફોન અવાજ ન આવે એમ તો વાત કરો ને એટલે.
અરે મને તો એમાં એવું થાય હામે વાળો ઓલ‌ બોલતો હોય ને તારો અવાજે આવતો હોય બરાબર.
તમને એ પ્રોબ્લેમ રહી
ઈ વાંધો પડે એટલે બાકી અને પાછું કેવું હતું આમાં હાભળવા રખ કામ કામની વાત હતી એટલે અડઘી મિનિટમાં પુરી થાય એમ એટલે હું ખમ બે મિનિટ ખમી જ જ
હા આવી આપડે કોલપુરો થઈ જાય એમ.
આ ફ ફોલ પૂરો થઈને પ સાધો ફોન કરી નાખો એમ પછી પાંચ ચાર કોલ કરું ને એટલે ટાર્ગેટ કદાસ જશે આનું
હા તમારે કેટલો ઓવર ટાઈમ કેટલો
આમ તો અરે દોઢ સથી હશે ને કા તો નહી તો છ કરવા પડશે છ કરવું એટલે ચોપનસો ત્રીસ ત્રીસ મિનિટ વધી જાય બરાબર
હમ
છ કોલ કરું એટલે છ પંચો ત્રીસ એટલે દોઢસો મિનટ થઈ જાય
આપડે ત ત્રીજો કોલ તો છે આપડો એટલે ત્રણ કોલ જ ર ને સિવાય ના
નહી આની પછી ચાર કોલો સમોસા જોહે
અરે વાંધો ને આપડે થાય એટલે કરી નાખીએ એમ પછ રાત્રા તો બે ઘર કરી નાખી
એટલે આજ તો હું ટાર્ગેટ પૂરો કરીયા. હા તો મારું એમ થ મને વિચાર તો છે પૂરો કરવાનો પણ અત્યારે પેલા હમણાં એક ફોન આવે છે એટલે એ ફોન કરવાનો છે
હમ હમ
એવું છે એટલે પેલા પાંચ દસ મિનિટ એમાં થ
હમ્મ હમ્મ
પછી નવરા છે ઉપર આધાર રાખે છે બધું પછી એક ફોર્મ ભરવાનું છે અને ઈ કરશુ
હમ્મ.
એવું છે બધું બાકી હા જો હું મેન વાતની દિનચર્યા બાકી રહી ગય ને આપડી કે પછી ના કોલમાં આખો કોલ છે. આખો કોલ ખાઈ જાય હ મારે તો બહુ લાંબી છે આજ તો બઉ બધી
એમ છે તો પછી શું હજી આપડે પચાસ ટકા જેવું થાયયું તો આપણે પચાસ ટકામાં એટલે નહીં વાત પરી થાય તો આપ પછી ના કોલમાં જ રાખીએ એમ
પસીજ રાખીએ અત્યારે મારા આમના મ પચાસ ટકા વય જાહે
એટલે શું કામમાં અત્યારે આપડે
આમ લાંબુ વાળ છે ને કામ કરજો
હે નામવું
હ અલે આમ શમ કેવાય આખો દિવસ ની ઓલી કવાને એટલે ટાઈમ લાગે ને થોડો ઘણો એમ એકમાં જ નવ પૂરું થાય ને એટલે એ
બું-
વનમી કોમ્પસ ની તો આપડે હું એક વાત કરીલો કે વનમી કોમ્પસ માં એમ એકક્સ્ટ્રા તો એ નથી ખર્ચો ખર્ચો બધોય એ પાર્ટનર કરે એમને ત્રીજો આને ખાલી મેનેજમેન્ટ કરવાનું
ઓત્રીસ ટકા કઈ નઈ લેબર લેબર ચાર્જને મહેનજર ને લાગતો હો પણ આખુ જ મહેનત કરે આઈડિયા બધો આનો એટલે આ આખું જ મહેનત કરે કઈ ન મળે
હમ એનું એને ખાલી ત્રીસ ટકા જ મળે એમ એને પણ કઈ કામ નહી કરવા ખાલી કેવાનુંને બે મજૂર આપ દીધાય બે મજૂરી એનેને એમ કેેખોદિ એમ ત્રણસો પાસઠ ત્રણસો પાસઠ દિવસ એના એનીચે કામ કરે
ઠીક એવું છે અને વાળી કરતા હશે સાથે સાથે
હાલે એ એમ એમ કધું એ વર્મી કમ્પોસ્ટમાં આખું તો ન જોઈએ એ તો બે થી ત્રણ મહિને એક વાર જ જરૂર પડે ત જોઈએ એટલે હું એ સાત થી પાંચ સાડા ચાર વિીઘા જેટલું એછ ભાગવી લીધી જમીન એના ઓરેલીમ હા એમાં એ ત્રીજો ભાગ એમ એમાં નાય- કરવાના છે ને કે ક્રોસ માં એ કેળાઈ કરવાના છે એમ નારયળ થ ત્રણ ચાર વાર જેવું થઈ જાય
છે ગ
તેની સાઈડમાં કેળય બર્મી કોમ્પસમાં એમ છે ને ચાલીથી એને અન ટાઈમિંગ ગોઠવી જ ને કો મેનેજમેન્ટ ગોઠવીને કો કોલે ને કોલ લખી લ કેટલા કેટલા કોલ છે એમ કોલ માં એ હું ઓમેધા એના શરીરમાંું કેવાય મેનેજમેન્ટ કરી ગ હવે એમ
કેમ કોલમાં શું મેનેજમેન્ટ કર
એટલે એમ આપડે જાણે કે મેંમને ફોન કર્યોને આપડે ખબર હોય ને ટોટલ કેટલા ફોન છે કેટલી મિનટ વાત થ એ બધું લખતો જાય એમ કે આપડે આનો પાંચમો કોલ છે હવેને ત્રણ કોલ કરવા પડશે એમ ત્ર મિનિટ પૂરી થઈ જાયમ એની ત્રણ નંબર પૂરા કરીો નંબર છે ચો નંર એ અડો થઈ ગયો પાંચો નંબર એમ બે નંબર હ પાસે છે એની પાસે વિચાર તો કરો તમે ત્રણ નંબર પૂરા કરીખ આપણેે એક નંબર પૂરો નથીને
હા એમ તલે એ આપડે ત્રણ હજાર કમાવાની વાત છે બાર કમાઈ લેવાવામાં છે
નવ તો કમાઈ લીધો હવે એ એકક્સ્ટ્રા જેવી કમા હ એ
એ તો છે તે ને બી પાછ બીજા ટાસ્કે કક કરવાનો હતો
બીજા ટક એટલે બીજા ટ આપડે આવવાના જ છે
મેં તો ફોર્મ ન ભર્યું કઈ
નઈ ન ફોર્મ જ ભરવા ન આમાં ટ્રાન્સલે આવીગ આપણું થાયને પછીગ ગુજરાતી નથી એવું જઈ સિંધી માં્રાન્સ્કિપ્શ નાાે પછી ગુજરાતીમાં આવી ને તો આપણે આવી જઈએમ
ઠીક બરાબર સાાલે એટલે ગુજરાતી ઈંગ્લિશ હોય એટલે કઈક બોલે એનું ગુજરાતી કરવાનું એમ કઈ
નઈ નહી એમાં એ રીતના કધશે દસ દસ સેકન્ડ ને ઓડિયો આવે એ ઓળ સાંભળીને આપડે લખવાનું એમ લખવાનું આપડે હા
હા હા હા હતું આવું મેં જોસ્ટોકમાં જોયું હતું ઓડિયો સાંભળીને હેઠ લખેલું હોય એ લખેલામાં આપડે સુધારો કરવાનો હોય
નહી આમાં તો એમ કીધું છે કે લગભગ આ રીતના આવીે કે લખેલું નહી હોય બધું આપડી રીતના લખવાનું
ઠીક ને કર જોસ્ટોકમાં એ પ્લેટફોર્મ હતું ને એમાં એ રીતના હતું કે ઓડિયો હોય નીચે લખેલું હોય મ કેલું હોય ને એમાં ભૂલ હોય અડધું અડધું સાચું હોય અડધું ક્યારે ખાવ ખોટું હોય એમ હાલો હું વાત કરી રહી એમ લખેલું હોય તો એઠ એમ લખ્યું હોય ઘણી વાર હાલો હું કરી રહ્યો છું ઘણી વાર વાત કપાઈ ગેલો તો હાલો હું ખાલી ફલાણું કે ગમે
આપડે તો ગૂગલોસમાં વાત કરતા હોય ને અમુક વાત કપાઈ જાય એ રીતનું એમ
હા એ રીતના એવી રીત ન હતું એ પ્લેટફોર્મમાં તો
પેમેન્ટટ કર જ દં મળ તું
પેમેન્ટ એમાં એવું થું હું તો એમાંને એક ન કેમ કર સામ જ ન ર અ મારી આગથવા ને આમ જ ને પરાણે આ થોડું વધારે આ આમ કેવાય ને આમાં સારું છે એમાં એટલું બધું ના મળત
હમ
આ સારું છે એમાંય તીર્થરાજ તો સારું કમાય ગ એમાં પાંચ હજાર કમાણ પણ ટાઈમ બહુ દેવો પડતો આની કરતા વધારે
હમ મેં કલાકને હોો રૂપિયા તો એ રી નહોું ને કે કિમત
હા
કલાક નવો રૂપિયા કઈ કલાક કુએ થાય
તો એ માથે પડતું એટલે બઉ મારી પાસે એવો ટાઈમ નતો
આમાં કલાકમાં આપણે ગણી કલાક પાંસો મળેમ છે આપણે
હા એમ ત્રણસો ચારસો ગણિત લેવાના કલાક ના
કલાક આપડે હેખી વાત કરીએ તો બાર મિનિટ પ્રમાણે આપડે કલાક એટલે આમ જો નવ સાઠ જેવું થઇ જાય આપડે
તો
એક અને પાંચ કોલ તો કરવાના છે
હા
એક પોલ આપડે હોો રૂપિયા ગણીએટલે પાંસો રૂપિયા જે થઈ જાય આપે સમજણું
અ એમ
ને આપણે છ કલાક વાતઈએ એટ આપ એકસો એસી મિનિટ ઓવર ઓલ પૂરી થઈ જાય
થઈ ગયા પણ હવે આ આનું પેમેન્ટ બહ લેટ થાય મને લાગે છે એટલે બૂસ માટે સારું
નઈ નહી નઈ ભ તીરસને આવી જાય ને
તેરા ને આ આવી ગાય તારે આ આવી ગાય એક ના આખાખ ના થાય હજી
નહી તો શનિવારે આવે છે હ આ શું કોણ થય શનિવારે જએ અને અમારે દોઢસો રૂપિયા આવવા ને લોડસો મેં પેલા આપણે એક શુક્રવારે એક બે ફોન કર્યા તા ને
હા
ત્યાં એકસો ને હઠ રૂપિયા બતા હતા ઓગણ હઠ બતાવતા હતા એકસો ઓગણહઠ મ શનિવાર આવી ગ જ હતા
જ મારા ત ત્રણસો સોત્રી બતાવે છે એ મને લાગે છે
હા તો ત્રણસો ચોત્રી શનિવારે આવશે હમ શનિવારે ત્રણસો ચોતરી આવશે
બરાબર છે હમ
મારે ઓગણીસો બતાવીસ શનિવારે આવે મારે